બસ શાંતિ જો શું હાલે બાકી તમારે.
અમારે શાંતિ છે શું કરો છો આજકાલ ફોન નથી કરતા તમે.
હમણા છે એક્યુઅલમાં બીજી છે અમે બહુ. ધધામાં થોડી હેને. પાછો ધંધામાં બહુ લોસ ચાલે છે યાર.
કેમ લોસ ચાલે.
આપટણે ધંધો હ ને આપડો બહુ ભાંગી પડે ગયો સીઝનેબલ ધંધા. અમારે.
એમ છે શું શું સ્ટાર્ટઅપ કર્યું નવો પાછો.
આપડે કેરી ન સિઝન હોય ને અત્યારે ઉનાળે. તો એમાં ધંધામ પડ્યા અત્યારે.
હમ કેટલા બાગુ રાખું કેટલી બાગુ રાખીએ.
આ વખતે આપડણે ત્રણ બાગ રાખી. પણ બહું મોટી હતી આપડી પાસે ત્રણ બાક બી.
એમ તો કેટલા લાખ ની બાબુ રાખી તને ત?
આપડે એક વીઘા ના છ લાખ રૂપયો દીધા હતા એવી આપડે ત્રીસેક વીઘા જે રાઈખયું હતું આ વખતે.
એમ છે.
હા.
તો હું લોસમાં હાલે છે.?
લોસમાં તો નહી આમ પ્રોફિટ પણ હવે અત્યારે કેવું કે સિઝન પૂરી થવા આવી એમ.
હમ્મ.
તો બજારમાં એટલું માર્કેટ ન હોય ને કેરી નું
એમ છે તમેમ તમારી ઈચ્છા ઈચ્છા તમને એમ લાગ્યું કે એટલાનું વેચાણ થાય એટલાનું વેચાણ નથી એવું.
હા એવું જ નહી વેપાર તો થઈ ગયો સારોમાંલો એવું કઈ નથી આપણે વૈદાયી એવું કઈ નથી પૈસા.
પણ હવે જે હોવું જો ને અમુક વસ્તુ કે આમ. પૈસા હવે આપડે વધી ગયા છી પણ. કેરી હજી રહી ગઈ છે એમ અમુક હજી કાચી પાકતી આવતી હોય
અચ્છા એમ છે તો એને દવા નાખીને કે કાર્બન નાખીને પકવી દેવાય ને.
નહી નહી આપડે કાયદેસર વેપાર કરીએ હો આપડે પાસે માલ કેવો ચોખ્ખો ને. કોલેટી વાળો જેમાં જાત છે. કેરીમાં અ ફૂલબૂલ આવે ને ત્યાારથી આપડણે બાગ ખરીદી લઈ. જેનાથી એમાં અમે છંટકાવ હોય ને બધો દેશી કરીએ ગૌમૂત્ર છીએ. પછી એને છાણ પાાઈએ છેીએ બધું એમ બેસી બધું ચલે.
પણ આજકાલ ના લોકો વેપારીઓ તો કેરીમાં. કાર્બન નાખે છે અલગ દવા નાખે છે એનાથી કેરીઓ વધારે પીરી દેખાય છે મોટી દેખાય છે. સારી દેખાય છે.
હા ઈ ગુણવત્તાતા એઈ લોકો ને દેખાવડું સારું હ. જેમ કેમ છોકરીને બ્યુટી પાર્લરમાં મોકલે ને દેખાય હારી દેખાય. એવી રીતના એ લોકો એવું કરે છે બાકી નાની કેરી હોય. આપડે દેશી કેરી તમે ખાધી કોઈ દિવસ?
હમ્મ હમ્મ
દેશી બહુ મીઠી હોય ભલે ગોટલો નાનું હોય એનું કેરી નાની હોય. પણ એઈ મીઠી ગજબ ની હોય જેને ક્વલિટી કહેવાય.
એમ છે.
વેલ્યુ ભલે ઓછી હોય અત્યારે પણ સારું ખાવાનું.
પણ આજકાલ ની પબ્લિક નથી સમજતી ને.
હા એ તો અલગ વાત છે ને આજકાલની પબ્લિક ને બધું સારું જ જોતું હ.
હમ્મ. આજકાલની આજકાલની પબ્લિક છે ને દેખાવમાં વધારે માને છે.
હા એ છે ને દેખાવડું સારું જોય છે.
હમ્મ હા એ લોકોને છે ને બોઈ જેવું નથી. તો એ લગ્ને ગર્લ્સ જેવું જોઈએ છે બોઈસ કેમ દેખાવામાં ઓરિજનલ હોય.
હા એ છે ને ઓરિજનલ કોઈ વસ્તુ જ નથી જતી બધાને ડુપ્લિકેટ જ જતું છે.
હમ્મ.
હમ્મ.
તો તમે ડુપ્લિકેટ ના જમાના મા ઓરિજિનલ વચો તો તમારે સારું કેહેવાય એમ ને.
હા અમારો પણ અમારી માર્કેટ વેલ્યુ અલગ હોય છે ને અમે અમારી બ્રાન્ડ અલગ થી રાખીએ છીએ.
એમ છેે
હા અમારી આખી અ જયારે બજારમાં હજાર રૂપિયો કિલો ભાવ ચાલતી હોય ત્યારે આપડી કેરી નો ચૌદસો પંદરસો રૂપિયા આવતો હોય
અચ્છા એટલે તમારે હુ ક્વોલિટી મેન્ટેન કરે કૉન્ટૅટી નહીં એમ ને
હા દેશી છે કે અમે કોઈ જાતની દવાઓ નથી નાખેલી યુઝ કરેલ નથી તો અમને કાયદો છે ભાવ સાજો ચડવો જોઈ ને એમ બજાર ભાવ અમારે વધારે હોય છે બધા કરતા
અચ્છા એમ છે
હમ્મ
એટલે તમને આખાલી નુકસાન માં એટલે તમે આખરે નુકસાનમાંનથી એમ ને પેલાની જેમ બાકી પેલા વરસાદ પડી ગયો તો ને અમુક ને બાપ
હા તે હ હ પેલા ની જેમ વરસાદ આ વખતે બહ વર્ષદ બહ લેટ આવ્યો છે
હમ
તો એનાથી ફાયદો બી થયો છે એમ હમ
એ જને મતલબ તમે આખા વર્ષ નું હમણાં ઘણીનાખ એમને ચાર મહિનામાં હા અમે ત્રણી અચ્છા એમ છે ત્રણ મહિના ફુલ મ મહિના છે એમને
હા હા ત્રણ મહિના ફુલ મહિનો હતો ક્યાંય આવવા જવા ક્યાંય એની અમારે સીધું બાાગ જ સવાર થીથી સાંજ સુધી
હમ રાતની કેરીઓ પાડો કે પછી સવારે ત્યાંઠ નવ વ
ના ના સવારે જ પાડવાની બપોર સુધી પાડવાની બોર પછી ખોખા ફરવાના અને સાંજે તો માલ આપડો નીકળી જાય બધે વેચાવા
એમ તો યાર્ડ માં નાખો કે પછી માર્કેટ માં બધી અલગ અલગ જગ્યાએ નાખો
નહી જ્યાં જ્યાંથી આપને માર્કેટમાં ફોન આવ્યો હોય કે આમ જુનાગઢ વચ્ચે માર્કેટ યાર્ડ જેમાં ફોન આવ્યો કે અહીયા કેરી નાખવાની છે આટલી કેરી જોશ ઇ લખાવે બોક્સ કે સાઠ સિત્તેર બોક્સ જોશે તો મારે સાઠ સિત્તેર બોક્સ નું ટઅનોવેર કરવું પડે
એમ છે ભાવ તમે ડિસાઈડ કરો કે એ જ કરે
નહી ભાવ અમે અમે એને કહી દે કે પંદરસો નીચે થી ભાવ આવે તો મારે મારે નથી દેવો તમને હું પાંચસો લઈ જઈશ પંદરસો ઉપર હોય તો ભાવ લેવો છે એમ
એ છે તમારો પેટ્રોલ ડીઝલ ન ખર્ચો ભાવ ન આવ્યો તો એ ખર્ચો કોણ આપે તમારો ઉપર હોય કે એ લોકો
એમનહી જો ભાવ ન આવે અને પંદરસો તો એ લોકોને ફિક્સ દેવા જ પડે ભાવ અમને પંદરસો અપ જાય ને તો અમે બીજો માલ દઈએ
એમ છે તો કુલ કેટલા જુના કનિયા ના કુલ કેટલા બોક્સ વેચા
જુનાગઢમાં આપડા સાઠ સિંતર બોક્સ હોય છે હા
સરસ સરસ હવે બે અથાણાની કેરી વધી છે તમારી પાસે
આથણાની કેરી આપે સીઝન ના શરૂઆતમાં હતી બહુ સારી ક્વલિટી વાળી હતી હવે જયારે તો ના હોય કારણ કે સિજન વય ગયું હાથણા છે આપણી પાસે એવું કઈ નથી હમ અથાણા પાપડ કેરી્યું નથી પણ આપડે આથાણા જે બનાવવાનું હોય ને એ મે કરી. અ એકમ કેવાય ને કે ગૃહ ઉદ્યોગમાં કેમ આચાર બનાવે છે અથાણા બનાવે બનાવાની પેસ્ટલ બનાવે.
હમ
એમજી સર્વત ક્વોલિટીમ બગડી ગય અડધી ખાંસી પડીી ગઇ હોય એઠ કેરીયુ તો એ બધી કેરીને અમે અથાણા બનાવવા માટે દીધેલ હતી.
તો ઓછામાં ઓછું કઈ સીનતેર એસી બેણી કે સો આસપાસ ગણો ને તો ભી કઈ વાંધ અને એમ જો કઈ આસપાસ મારી બેણીયા હ, અથાણા બનાવવામાંથી હમ હમ
હ.
એટલે
ઓ, બતાઉું હાલે તમારે બીજું લાઈફમાં?
બસ, શાંતિ જો આપડે શું હોય?
એ શું, મેરેજ-બેરજ કઈ કર્યા કે બાકી છે?
હા, ના, મેરેજ બાકી જ છે આપડે.
હમ.
કે આપણે નહીં મેરેજ કરવા એમ.
હમ, હમ.
મે ના, ના, મે શું ફાયદો આપને એમ?
હમ, થોડોક તો ઇન્ટરેસ્ટ તો ધરાવે ને?
ના એટલું બધું મે કારણ કે મેજમાં આપ કોક ને કો ઈ બગાડવા નથી માગતા. આપણી લાઈફ એટલી સીચ્યુએશન વાળી હોય છે.
બટ કોકના લાઈફમાં ચેન્જ થઈ જાય છે સિચ્યુએશનમાં
કે બધું આમ કઈ વસ્તુ છે ને એમ પરફેક્ટ
હમ
હમ
બટ જો કોઈને કોઈક નવા પાત્ર હોય તો લાઈફમાં ચેન્જ થઈ જાય ઘણો બધો.
હા, પણ જયારે આપડી આ કોઈક રમીને વયુ જાય ત્યારે કેવું થાય? તો સ આપડે કોઈ એમ નહીં કરવાનું એમ
મતલબ, તમારા પર વીતી ગઈ છે એવું કંઈ?
ના, ના, આપડે એવું કઈ કર્યુ જ નથી. આપડે પહેલા થી સત્ય ના ધર્મ ના માર્ગ ઉપર ચાલીએ છીએ.
તો આે ખાલી ગ હમ.
અનાજી આગા ભી રાખશે એમ વિશ્વાસ છે એના ઉપર એમ
એવું બધા બધા એક જેવા ના હોય ને
હા, પણ આમ કેવાય કે ભગવાને એમ ક્યાંક યોગ્ય પાત્ર રાખ્યું છે, તો થઈ જશે. નગર પછી થયું એમ.
તો ભગવાન તમને થોડક સામે આવીને ક્યા કરે? તમારે ગોતવું પડે. ભગવાન એમ કેહે છે કે અહીંયા શ તમે દરેક ટ્રાય કરો. ભગવાન એમ કે તમે મહેનત કરો, એના માટે તમે મહેનત
ના, મહેનત તો મહેનત તો આપડે કરીએ પછીની હટાણે કરીએ, પછી પછી થઈ જશે બધું એમ. અઢળક પૈસા કમાવાનું છે. હોય તો પૈસા કમાઈ લેવાની, પછી રખડવાનું હોય તો રખડી લેવાનું. લગ્ન નો સમય આવશે ત્યારે લગ્ન થઈ જ છે નગર પછી રહી જશું તો ક્યાં? કયા મરી ગયા ગયા? પુત્ર બીચમાં ભી લગ્ન નતા કર.
શપથ, એ હા, જીવન બ્રહમ લીધી એમ આપડે ભી લઈ લઈશું આજીવન બ્રહ્મચર્ય, બીજુ શું?
કરી હતી.
આ વખતે
આ વતને તમે ક્યાં ફરવા ગયા હતા? ટ્રીપ ક્યાં ની હતી?
ઓ આ વખતે આપડી ટ્રીપ છે ને, અહિયાં આપડે દેહરાદુન સાઈડ હતી. ઓ જોરદાર મંદિર છે, હા. પહાડોમાં બહુ મસ્ત વ્યુ આવતો હતો એવો. પહાડ ઉપર બરફ છવાયેલો હતો આખું એવું એમ
હા તમારી સ્ટોરી અમે જોઈ હતી શિયાળામાં
હા એજ ને બહ મસ્ત થ ગયયો હતું
હ કે
હા ત્યાં બઉ આમ ખાસોયો આવે શિયાળે જવાય ત શિયાળે જ ઉપર હોય છે પછી ઓફ થઈ જાયી બંધ થઈ જાય
હમ પાછી તમારે શિયાળા પછી હમ હવે તમે ટ્ર્રીપ કરો તો અરા દેવાને ફોન કરજો અમે જોડે આવશું તમે ડાયરેક્ટ
અરે જરૂર જરૂર છે તમને ફોન કરવાવામાં આવશે
કારણ કે ફૌરવહીલ બોરવીલઆપડી પાસે છે કઈ ચિંતા નથી ફોરવીલ
હે
આપડે પાહે ટ્રાવેલિંગ નુ સાધનો હોય બસ હે ફોર વ્હીલર હે એટલે કઈ આપણે જોયે માં
હા હા
હમ્મ બોલો, બાકી શું હાલે તમારે?
બસ, શાંતિ જો બસ.
એમ જો, તો હાલો રાખું ફોન. તમે ટ્રીપ વિપમાં જાઓ તો ફોન કરજો અમને. માન મ એમ એમ છે હાલ.